હલો કેમ છો અમિતભાઈ
મજામાં તમે કહો
હા બસ મારે શાંતિ ચાલે છે અહિયાં અમારે એક બાજુમાં સોસાયટી છે
અચ્છા હા હા
તો આગળ એક ભાઈ નું આમ અવસાન થઈ ગયું છે અને એમના ઘરમાં પાછું કેવું કે એ એક જ કમાવા વાળા હતા
અરે અરે
હા અને હજુ તો એમને બે નાના બાળકો પણ હતા
હા બહુ દુખ દુખ જ પેલું છે મતલબ દુખ પેલા છોકરા ઉપર શું વીતે પછી ઘરનો મતલબ મેન સ્તંભ જતો
હા સાચી વાત છે એટલે હવે તો આમ એ બાળકોને ભરણ પોષણ કેમનું થશે એજ પેલી તો મુશ્કેલ થઈ જાય વિચારવો
એજ એજ કેમ કે બધું જે મતલબ હોય એ એના પપ્પા જ કરતા હોય જેમ કે કમાવાનું મલબ જે મેન વસ્તુ મતલબ
હા અને પિતા તો આપડે આમ જોઈએ ને તો પરિવાર નો આમ આધાર સ્તંભ હોય છે હા કેમકે તેઓ છે ને આમ પોતાના પરિવારના સુખ સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટે છે ને દિવસ રાત મહેનત કરતા હોય છે
મહેનત કરે અને પોતાના સપના પણ ત્યાગ કરે
હા
મતલબ જે એમનું હોય કે ભાઈ આમારે કરવું છે પણ એ ઘણી બધી મતલબ સિચ્યુએશન હોય એવી તો ના પણ કરી શકે અને બીજું કામ કરીને એટલે ઘરનું પૂરું પાડવું પડે
હા અને પિતા તો આમાં માત્ર આમ ઘરની આર્થિક જરૂરિયાતોને જ પૂરી નથી કરતા હોતા પર સંતાનોને સારા સંસ્કાર અને શિસ્ત અને જીવન ના મૂલ્યો પણ આમ શીખવે છે છે
હા એજ એજ એક છોકરી હા
હા તો અમુક બાળકો આમ તો અમુક બાળકો મ જયારે નાનપણમાં જો તેમની માતા ને આમ ગુમાવે તો એક પિતા જે છે તેના બાળપણના માતા તરીકે પણ બધી જ એમની ફરજ જે હોય એ નિભાવતા હોય છે હા
તો વાત સાચી તમારી અને એક છોકરો હોય ને મતલબ તો એ એના પિતા પાસેથી ઘણું બધું શીખે જેમ કે કઈ રીતે લોકોની રિસ્પેક્ટ કરવી શું વાત કરવી ક્યાં બેઠા છો તો ક્યાં બોલવું
હા
મદદ કેવી રીતે કૂકની કરી શકાય તો કરવી જેવા બાપ છે આપે ને છોકરો ઓ જ થાય મતલબ હા
કોઈ પણ પરિવાર માં જયારે આમ પિતાનો રોલ હોય છે ને એ આમ ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે હા અને પિતા તો પોતાનામ સંતાનોને આત્મનિર્ભર જવાબદાર અને પ્રમાણિક બનાવવા માટે પ્રેરણા પણ ઘણી આપતા હોય છે હા અને તેઓ જયારે મુશ્કેલ પરિસ્થિતિ માં પણ હિંમત ના
એવું હા ઘરના બધા હિંમત હારી ગયા હોય પણ એ એકલા એવા મતલબ મજબૂત રીતે ઉભા રહ્યા હોય ને આપણને એમને જોઈને મતલબ વધારે પેલું થાય કે અરે પપ્પા આવી રીતે ઉભા છે આપડે શું ચિંતા એમ એવું થઈ જાય
અને એમનો તો સંતાનોને જે જોઈએ એ પૂરી પાડવામાં પણ ઘણી કરકસર કરતા હોય છે જેમ કે કોઈ ના નું બાળક હોય જીદ્દીલું હવે એને એ વસ્તુ જોઈએ જ છે તો એ પિતા કઈ પણ કરીને બાળક ની વસ્તુ લઈ આપશે કેમ તો કે મારા સંતાનને જોઈએ છે
ગમે તે વસ્તુ હશે નહી મળતી હોય તમે ત્યાંથી તમને લાઈન પૂરી પાડ્યા પાછો હા પૂરા કરે તમને પ્રોત્સાહન આપે કે ફોર્સ કરે કે ના તમે તમારું જે ડ્રીમ છે એ પૂરું કરો
હા અને એ લોકો પિતા તો જયારે આમ નોકરી કરતા હોય ત્યારે આમ શિયાળો પણ નહી જોતા હોતા ઉનાળો પણ નહી જોતા હોતા કે ચોમાસું પણ નહી જોતા
કશું નહી મહેનતટલું એમનું પેલું બની ગયું છે
હા અને ઉનાળામાં તો તાપાઈ હાલ તો કેટલું વધી રહ્યો છે તો પણ અહીંયામ કામ કરતા તો તમને જોવા મળશે જ
કામ કરતા જોવા મળશે ને એમના ચહેરા ઉપર હંમેશા એક સ્માઈલ રહેશે એવું નહી કે મતલબ ગમે તેવી મહેનત કરીએ છે થાકી ગયા છે તો એમના ચહેરા ઉપર તો અલગ ફાઇલ હશે જે આપડે જોઈએ ને તો આપણેે ખીલી ઉઠીએ મન
આપડે આમ સ્ટ્રેસમાં હોઈએ ત્યારે કેટલું મોડું આમ ઉતરેલું હોય પણ એમને તો ઘણી બધી જવાબદારીઓ અને ચિંતાઓ હોય છે તો પણ એમના મોડે જે સ્માઈલ છે
હમ
એ કોઈ દી આમ એ નહી
આપણને કશું મહેસૂસ ના થાય કે ભાઈ ગમે તેટલું એ સ્ટ્રેસમાં હોય કે ગમે તે એમના ઉપર ડિફિકલ્ટી આવી હોય ને તો આપણને ખબર બી ના હોય કે શું થયું અમને ખબર જ બી ના પડવા દે
ને તેમનો અનુભવ એ જે હોય ને અને માર્ગદર્શન જે આપે ને સંતાનોને જીવન માં આમ સાચા નિર્ણયો લેવામાં મદદ ઘણી કરતા હોય છે
હા એજ અને પિતાનો સ્વભાવ આમ કેવો સ્ટ્રીિક હોય મતલબ થોડું આપણે પ્રોટેક્ટિવ હોય એક અમુક બાબત તો આપણને બોલવી દે બોલે એટલે મતલબ ડા દે કે ભાઈ આ હતું તે હતું પણ જીવ બી વધારે એજ બાળે
હા એ આમ એમનો પ્રેમ પણ જેવો માતા નો હોય છે તેવો જ હોય છે
હોય પણ એ પેલું દર્શાવે નહી કે ભાઈ મતલબ આ અમારા થી કો આવ્યો આમ તેમ પણ એમને વધારે પીલું હોય
કેમ કે તમે જો તમારા પિતા ના કોઈ દિવસ આમ પગ તમે જોયા હોય ને
હા
સુતી વખત
હા હા
કેટલામ અ રૂખા સુખા થઈ ગયા હશે ને કામ કરી કરીને
હા એ છે
પણ એ આપણા પગ કોઈ દી એવા રૂખા સુખા નહીં થવા દેતા હા અને પિતા પ્રત્યેનો જે પ્રેમ છે એ માત્ર મનુષ્યમાં જ નહી જોવા મળતો અમુક વાર તો પ્રાણીઓમાં પણ એટલો જ જોવા મળતો હોય છે હા હા પક્ષીઓમાં આમ પોતાના ઈંડાને બચ્ચાઓની રક્ષા કરવા માટે અમુક વાર તો પોતાનો જીવ પણ ગુમાવી દે
હા હા એ તો છે બધી બધી મતલબ પ્રાણી હોય કે મનુષ્ય હોય બધે બાપ હોવ બહુ જરૂરી વસ્તુ છે. પીતા
હા અને માતા તો જુવોને આમ કે બાળકને જન્મ દે છે.
હા.
પણ પિતા તો એનું ઘડતર કરે છે અને સાચા માર્ગ તરફ દોરી જાય છે. અને આવી દુનિયામાં આમ જીવતા પણ શીખવા
જીવતા શીખવાડે છે કેમ કે અત્ય્યારે કલયુગમાં તો જીવવું હોય મતલબ બહુ ક્ઠીન છે.
હા અને આપણી સંસ્ કૃતિ માં તો આમ માતા પિતામ બંને ને દેવ સમાન માનવામાં આવેલા.
હા પેલા ભગવાન એ જ કેહેવાય આપડે.
અને પાછું દરેક સંતાન આમ પોતાના પિતાનો આદર કરવો જોઈએ. અને તેમની લાગણીઓ સમજવી જોઈએ.
અત્યારે તો બાળકો કેવું શું એવું મતલબ રાખતા જ નહી. નાના નાના મોટા નો જે વેવરો હોય ને માતા પિતા ને આમ ધૂધકારી નાખે.
હા અનાથઆશ એમ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે.
હા એટલે એમને ત એમને તમારે એમને મતલબ ત્રીસ વર એમને આપ્યા તમને મોટા કરવામાં.
હા.
ભણાવવામાં ગણાવવામાં તમારા સપના પૂરા કરાવવામાં. અને તમે પછી કાઢી મૂકો રુદ્રક્ષ મતલબ એમાં. તે એવું યોગ્ય ના કેવાય
હા અને કેવું કે જો તમારું બાળક આમ જયારે કમાતું ના હોય ને ઉમર થાય ત્યારે તો પણ એ માતા પિતા છે પોતાના બાળકને આમ સાચવતા જ હોય છે.
હા એ મતલબ પ્રોત્સાહન આપે કે ભાઈ ચિંતા મત કર તું તારો પપ્પા બેઠા છે તું જેટલો ટાઈમ લાગે લે.
હા અને હાલ તો કેવું કે જો તમારા પિતા નું પેન્શન આવતું હોય ને તો જ તો પોતાના પિતાને કે માતા ને રાખે બાકી ના રાખે.
બી રાખે તો કેવા રાખે મતલબ ઘરના નોકર ગણ
હા ઈ રીતે જ રા
કે ભાઈ આ કામ તમે કરો આ આ લઈ આવો પેલું કરો.
હા કેમ કે જે પિતા એ એમના જીવનના જે ત્રીસ વર્ષ છે. એ તમારું ભરણ, પોષણ કરવામાં નીકાળ્યા છે ને તમે આવી રી તે એમના ઘ ધડપણમાં તમે ધુષ્કારો એ વસ્તુ સારી ના કેવાય.
હા અને જોવા જઈએ ને એક પિતાનો સમય જેવું હોય પચાસ કે વર પછી કે એ મતલબ શાંતિ નું જીવન જીવી શકે. એમના મતલબ પૌત્ર સાથે, કે એમની ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે વધુ
હા.
કેમ કે પેલા તો એને બધો ટાઈમ મહેનત કરવામાં નોકરી, કે ધંધો જે બી હોય. એમાં જ આપે પૂરેપૂરો ટાઈમ જ ના હોય એ ટાઈમમાં તો.
હા. અને પોતાનું સંતાન આમ આગળ વધે એની માટે પણ આમ ઘણો સમય દેઇ હા આપડે એમ કહી શક એકે કે આમ પિતા તો છે ને, પ્રેમ, ત્યાગ અને જવાબદા બી અને પરિશ્રમ નું આમ પ્રતિક છે.
પ્રતીક છે.
હા તેમના આશીર્વાદ અને આ માર્ગ દર્શનથી છે ને, જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. બાળકને અને તેથી થી આપણે એમ હંમેશા પોતાના પિતાનું સન્માન
સારું કેવાય. અને કરવું જ જોઈએ. એક નિયમ હોવો જોઈએ. કે ભાઈ જે ના કરે ને એના માટે એ કઈક એમ કડક નિયમ હોવો જોઈએ.
હા. અને પિતા તો કેવું આમ પરિવારના દરેક સભ્યની આમ ચિંતા કરતા હોય છે.
હા એ તો છે.
અને તેમને સુર સુરક્ષિત અથવા સુખી કેવી રીતે જીવન આપવું ને એની માટે તો ઘણી જ મહેનત કરતા હોય છે.
મેહનત કરે. હા એ ભલે તડકે ઘ થ જાય, પણ આપણે આપણને એસી માં રાખે. આપણેે પૂરેપૂરી સુવિધ એક મતલબ એક ટકો ની ઘટ ઘટવા દે
હા બધું જ આમ બધું જ લઈ દેશે. વાંધો નહી સારું સારું પિતા તો ટોપિક જ એવો છે કે આમ
હા સો મિનિટ ખેચાઇ જાય
હા વાંધો નઈ સારું ચલો
હા હા.